છો
હા બસ મજામાં કેમ છો તમે મજામાં
હા બસ અમે મજા માં છીએ
હા તો આજે તો હું તો ફરવા જવાની ઈચ્છા થઈ ગઈ હતી એટલે તને કોલ કરે કીધું તમે ફરવા આવતા હોય તો મજા આવે ફરવા જવાની હમણાં જે વરસાદ નો વાતાવરણ છે એટલે તમે વરસાદ ના વાતાવરણમાં ફરવા જાઓ ને તો અલગ મજા આવે કારણ કે તમને ગરમી ના લાગે પછી જે તમે વરસાદના વાતાવરણમાં આપણે નથી પહાડો પર ફરવા જતા તમે જોયું હશે ઘણા લોકો પહડ ઉપર જે આપણે કેમ્પિંગ કરતા હોય છે તેમાં મજા આવે તમે એક એક વાર કદાક તમે માઉન્ટ આબુ બાજુ જવું જોઈએ આપણે કારણ કે માઉન્ટ આબુમાં જે અતારના સમયમાં ફરવા દઈએ તો આપણને એક આપણે નથી ફળ ફળદ્રુપતા પછી આપણે લીલવણ જે પછી પહાડોનું દ્રશ્ય પછી ત્યાંના ઝરણાઓ વાતા હોય ને એ જ જોવાની મજા જ અલગ હોય. તમને એવું લાગે કે તમારે એક જીવનમાં કઈ ટેન્શન જ નથી તમારા જીવન નું બધું ટેન્શન ભૂલી જવાય તમારું જીવન આરામદાયક બનિ જાય એટલે મારું તો એવું કેવું હે કે આપણે દરેક વ્યક્તિ એ દરેક વ્યક્તિ માટે હું તને વાત કરું કે વ્યક્તિ ભલે પૈસો ગમે એટલો કમાય પણ એને જીવનમાં એક વાર તો ફરવું જ જોઈએ કારણ કે એક વાર ફરવાથી એનો જે માનસિક તણાવ હોય જે નોકરી કરતો હોય જે ભણતું હોય જે ભવિષ્યની કારકિર્દી વિશે તૈયારી કરતું હોય પણ એ બરોબર છે વાત ની સાથે પણ જો તે ફરવા નીકળે તો તે દુનિયાને જાણે કેવા લોકો રહે છે કઈ રીતે કામ કરે છે એટલે આપને ઘણું બધું ફાયદો થતો હોય છે એટલે ફરવું માત્ર એવું નથી કે આપણે ફરવું જોઈએ આપડે પૈસા જે પૈસા માટે પૈસા હોય તો જ ફરવું જોઈએ ફરવાની ત્યારે મજા આવે જ્યારે સુવિધા ઓછી હોય પછી તેમાંથી અગવડમાં પણ સુવિધા મળી જાયને ત્યારે ફરવાની મજા આવે ઘણી જગ્યા એવી ફરવા જેવી લાયક છે તમે કોઈ ફરવા ગયા હોય તો થોડી માહિતી આપો આપે અ ત્યાંનું
હા મારે જેથી કરીને હું તમને માહિતી આપી શકું કે જે એક આપડા જે ઠંડા વાળા વિસ્તારમાં આપણે ફરવા જઈએ ને તો બિલકુલ સારી મજા આવે જેમ કે મોન્ટ આબુ છે પછી આ બાજુ ગિરનાર છે પહાડો વાળા વિસ્તારમાં ત્યાં જઈએ તો બિલકુલ આપણ મજા આવતી હોય છે હલો હેલો હેલો હલો હલો હલો